હલો, હલો કેમ છો? બહેન.
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું, મારી અવાજ તમને આવે છે?
હા મને તમારી અવાજ આવે છે.
તો આજે આપણે કયા ટોપિક ઉપર વાતો કરવાના છીએ?
જે આપ નાના વ્યવસાય અને રોજગાર એ ટોપિક વિશે આપણે વાત કરીશું આજે.
મેં એવું કહેવું છું કે નાના વ્યવસાય અને રોજગાર એ આપણા દેશ ની અર્થવ્યવસ્થાનો મહત્વનો એક ભાગ છે તે લોકો માત્ર રોજગાર ના અવસર પર ઊભા રહીને પોતાનું જીવન ચલાવે છે અને તે માત્ર પોતાના ભરપૂર પેટ ભરવા માટે કે પોતાના બાળકોને સંતોષવા માટે તે નાના હોય કે મોટા હોય તે પોતાનો રોજગાર એ ચલાવ્ય કરે છે જેના કારણે નાનો વ્યવસાય શરૂ કરવા માટે મોટી મૂડીની જરૂર નથી. પરંતુ ઓછા પૈસાથી પણ શરૂઆત કરી શકીએ છએ જેથી આપને વધારે પડતું તકલીફ ઉઠાવની પડે અને બિચારા ગરીબો લોકો એ પોતાનું મોટું વ્યવસાય કેવી રીતે તે ખોલે જેનાથી તે પોતા નાણાં વ્યવસાયમાં જ ખુશી રહે છે અને પોતાનું રોજગાર ચલાવ્ય કરે છે પરંતુ આ નાના વ્યવસાય શરૂ કરવા માટે જે સરકાર એ નિયમો કે હથતો વસૂલ કરે છે તે લોકો તેમને તકલીફ પડે છે કેમકે કોઈ પણ સીઝન તેમનો ધંધો એટલું સરસ નહી ચાલતું હોય જેના કારણે તેમને ખોટ જાય છે અને તેમને તે રકમની ચુકવણી કરવવી પડે છે નાના વ્યવસાયમાં માત્ર દુકાન કે ઘરેલુ ઉદ્યોગ અને સેવા કાર્ય સામેલ હોય છે જેમ કે પોતાનું કર્તવ્ય પૂરું કરવું. અને નાની નાની વસ્તુ તુઓને ખરીદીને ખરીદી ને લાવી અને તેમનું વેચાણ કરવું એ માટે ખૂબ જ જરૂરી પડતું હોય છે તમે મને કહેશો કે આ નાના વ્યવસાયને ચલાવવા માટે કઈ કઈ ટેકનોલોજીની જરૂર પડશે અને કઈ કઈ વ્યવસાયની જરૂર પડશે.
ખુબ સરસ તમે? ખુબ સારી રીતે મને નાના વ્યવસાય વિશે સમજણ આપી છે હવે હું તમને નાના વ્યવસાય અને રોજગાર વિશે થોડી માહિતી આપું નાના નાના વ્યવસાયો અને સ્વરોજગાર એ
એથી
ખાસ કરીને વિસ્ધને સરકારી કે મોટી કંપનીઓમાં નોકરી આપવી અશક્ય નથી આપવી અશક્ય નથી. ત્યાં નાના સાબિત થાય છે નાનીઓ વ્યવસાય એટલે કે. એવો જે એક. કે જે મૂડી ઓછી મૂડી અને મર્યાદિત સાધ્વારા ચલાવવામાં આવે છે પરંતુ તેની અસર ખૂબ જ વ્યાપક હોય છે આ વ્યવસાયો માત્ર મારી જી ને જ નહીં. પણ અન શ્રમિકોને પણ રોજગારી પૂરી પાડે છે જેથી સમાજમાં બેરોજગારીનો પ્રશ્ન હલ થાય છે. અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે રોજગારના ક્ષેત્રમાં નાના વ્યવસાયો નું પ્રદાન અત્યંત મહત્વનું છે કારણ કે તે શ્રમ પ્રધાન હોય છે મોટા ઉદ્યોગોમાં મોટા ભાગની જ નાના એકમોમાં માનવ શક્તિ ન ઉપયોગ વધુ થાય છે જે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં રોજગારીની તકો પૂછે આનાથી શહેરો તરફ થતું વસ્તીનું. સ્થળાંતરણ અટકે છે અને પ્રાદેશિક અસમાનતા દૂર થાય છે નાના વ્યવસાયો દ્વારા સ્થાનિક કળા કૌશલ ન પ્રોત્સાહન મળે છે જે અંતે દેશના જીડીપીમાં ટૂક મોટામાં મોટો ફાળો આપે છે. મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં પણ ઉ ગૃહ ઉદ્યોગો અને નાના વ્યવસાયોનો વ્યવસાયોએ ક્રાંતિ લાવી છે જેના કારણે આજે. અનેક આત્મનિર્ભર બને સરકાર પણ આ ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા નાના જ હ
ઓકે બેન તમે તો મને ખુબ જ સરસ વાત કીધા જેનાથી મને એવું લાગે છે ઘણા લોકો. પોતાના નાનો વ્યવસાય. શરુ કરવા જેમ તેમ ના નાણુ વ્યવસાય નાનુ કરે છે અને નાનો વ્યવસાય વ્યક્તિને સ્વતંત્ર બનાવે છે તે પોતાના માલિક બની શકે છે. પરંતુ તે પોતાનું કર્તવ્ય પણ નિમી શકે છે જેમ કે રોજગારથી અ વ્યક્તિ આત્મનિર્ભર બને. છે તે પોતાના પરિવારને જરૂરિયાતો પૂરી કરે છે, અને તે પોતાની પરિવારની જરૂરિયાતો પૂરી કરતા કરવા પછી તે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ભૂલી જાય છે. જેના કારણે સરકાર નાના વ્યવસાય માટે વિવિધ યોજનાઓ પણ આપેલા છે આથી લોકોને પ્રોત્સાહન મળે છે અને નાના વ્યવસાયમાં મહેનત અને ધીરજ જરૂરી છે અને શરૂઆત. તો મુશ્કેલી તો પડે જ છે પરંતુ એ ધીમે ધીમે ધીમે ધીમે એ પોતાનો કર્તવ્ય અનેને પોતાની દુકાન કે પોતાનો વ્યવસાય ઉપર કાબુ મેળવી લે છે મને તો એવું લાગે છે કે સાચી. રોજના અને અ સ્થાપના ની નામ નો વ્યવસાય એ સફળ બની શકે છે જેના કારણે રોજગારથી વ્યક્તિઓનો આત્મવિશ્વાસ વધે છે અને તે સમાજમાં સન્માન મેળવે છે અને તેમની દુઃખ સુખ દૂર થાય છે અને તેમને માટે સુખ પ્રાપ્ત થવા લાગે છે જેના કારણે મને તો એવું લાગે છે કે હવે આજના દુનિયામાં ટેકનોલોજી નો ઉપયોગ ખુબ વધી વધવા લાગ્યો છે કો કે જેમકે નાના વ્યવસાયને આગળ વધારી શકે છે જેમકે ઓનલાઈન પોતાની પચાર કરી શકે છે પછી ઇન્સ્ટાગ્રામ ઉપર કે યુટ્યુબ ઉપર એ પોતાના વ્યવસાયને ફોટો અપલોડ કરી શકે છે કે વિડીયો મૂકી શકે છે જાત જાતના એપ્લિકેશન ઉપર એ પોતાનો પ્રચાર કરી શકે છે. કે જાહેર પ જાહેર પડચાર કરી શકે છે જેથી તેમનો વ્યવસાય ખૂબ જ જે આગળ વધવા મા માડશે હવે હવે મને તમે એવું કહેહું કે અ વ્યવસાય શરૂ કરવાથી આપણનો આત્મનિર્ભર સારો બને છે કે ખરાબ બને છે અને આપણા જીવ જીવનમાં કયો સુધારો લા આવે છે
ખુબ સરસ તમે નાના નાના પાયાના ઉદ્યોગો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરો એ બાબતે ખૂબ સરસ સમ સમજણ આપી છે હવે હું તમને નાના વ્યવ વ્યવસાય માટે સરકારી યોજના યોજનાઓ અને આર્થિક સહાય વિશે સમજોતી આપ નાના વ્યવસાયો પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે અને ગુજરાત સરકાર દ્વારા અનેક મહત્વકાંક્ષી યોજનાઓ અમલ મુૂકવામાં આવી છે જેનો મુખ્ય હેતુ છેવાડાના છેવાડાના માનવી સુધી રોજગારી પહોંચાડવાનો છે આમાં સૌથી પ્રચલિત પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે જેમાં જે અંતર્ગત નાના વેપારીઓને કોઈ પણ ગેરંટી વગર ત્રણ તબક્કા શિશુ કિશોર અને તરુણ પચાસ હજાર થી લઈને રૂપિયા દસ લાખ સુધીની લોન આપવામાં આવે છે આ લોન દ્વારા નાના દુકાનદારો આ લોન દ્વારા નાના દુકાનદારો ફેરિયાઓ અને સેવા ક્ષેત્રના લો પોતાનો વ્યવસાયિક વિસ્તારી વિસ્તારી શકે છે તેજ રીતે તેજ રીતે યોજના હેઠળ નવા ઉત્પાદન એકમો સ્થાપવા માટે રૂપિયા પચાસ લાખથી સુધીની અને સેવા એકમો માટે રૂપિયા વીસ સરકાર દ્વારા પંદર ટકા થી પાંત્રીસ ટકા સુધીની મોટી સબસીિડી પણ આપવામાં આવે છે જે નવા સાહસિકો માટે આર્થિક બોજ બગાડે છે શું તમે મને એના વિશે થોડી વધારે માહિતી આપી શકો
હા હું તમને તો માહિતી થી આપી શકું છું ઉપરાંત તો મને પણ એવું કેહેવું છે કે નાના વ્યવસાય ગામડા અને શ શહેરમાં બંને વિકસિત થઈ શકે છે જેમ કે નાના શહેરમાં એ નાના માણસો એ વ્યવસાય ચલાવે છે અને મોટા શહેરમાં મોટા વિકાસ લોકો ચલાવ છે. પરંતુ રોજગારથી ગરીબી ઘટાડવામાં મદદરૂપ મળે છે અને નાના વ્યવસાયમાં ગ્રાહકો સાથે સારો વ્યવહાર જરૂરી છે જેના કારણે ગુણવત્તાયુક્ત અને ટકાઉ વસ્તુઓ સેવાઓ આપવાથી વ્યવસાય આગળ વધે છે અને ગ્રાહકોનો સંતોષ અને વિશ્વાસ આપણા ઉપર વધે છે જેના કારણે આપનો વ્યવસાય વધારે ચાલે છે અને મને એવું કહેવું છે કે મહિલાઓ પણ નાના વ્યવસાયમાં મહત્ત્વનો ફાળો આપે છે જેના કારણે તેમ ની જીવનશૈલીમાં વધારો થાય છે અને તેમની ગુણવત્તા વધારે છે હવે હું અંતમાં એવું જ કહેવા માગુ જોકે નાના વ્યવસાય અને રોજગાર દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને તમે મને ખૂબ જ સરસ સમજણ આયપુ છે અને તમારું ખૂબ ખૂબ ધન્યવાદ બહેન
હા આભાર.
હા.